આ આમાં તબ ભથી પકડાયે લે. હાલો આય બેઠી.
હું કામ કરો?
હે બ્યુટી પાર્લરમાં હેવી?
બ્યુટી પાર્લરમાં આવે? અમેય આયવા.
તે તારા માં આય કરું. તે તય આય બરો કરો
વરસાદ જેવું હતું ને ત્યા આવ્યા પછી આવ્યા. હા હા હમ્મ હમ્મ. તમે હું કામ
બાવનને તો લેધી જા.
આ ભવાડ બધી ને લેતી આવા.
હમ્મ.
હોવે. હાલ તો માવો કાવો હોય તો અઈ વિઆઇ.
બનાવો ની તો પછી આવજે.
તો અહીયા કોરી લાગે દુકાન જઈને ખબરું ને તને.
એટલે તો દુકાન નેથી લઈ ને આવાય ને.
એવી કોરી ખબર હોય કે લગીડી ખોટી ના હોય.
ખોટી થવાની જોઈ ને બું બી દુકાને કામ હોય તમારે?
અન દુકાને માવા બનાવાના હોય.
ઈ તો અમાર કાકા વારલેે હે માં.
ઈ ગર કારીગર હોઈને.
હું કામ કરે કારીગરી.
રસો વડું નતું ઈ બાડીયુ. એ પણ નહી કે એટલે ખુલી જગ્યા. દરવાજો નહીં ખ કાય.
હે
તો આયુને તો સાપ બીતી જાજે. ને જોતી જાજે તમારા ઘરના એમ. તો હું કામ હે?
અમારે ઘેરકામ ન હોય? કામ હોય ની ઘરના કામ?
તે ભલે ને ઘરના કામ હોય. દયણા તો હારે લેતા અવાય ને.
દવણા લાવી તો પછ દરી દે હે. પાસું અમારે.
દરના દરી રાખ.
ને ઈ બેન નતા આયવા. ઘણા વાળા બેન ક્યાંક ગયાતા.
અ
હમ
એ તે પછી મુકી ન વહી આયે.
હમ અ મૂકીને વહી આયા અમે.
એ પછી વરતી ફેરે લેતી જાજે બેન.
હમ વરતી ફેરે લેતા જાહુ. હમ
મારે એક દિયર કારીગર છે.
હે કોણી સે.
ઓલું રસોડું નતું એક એ
હમ અ હમ અ
નાયખું
સે પાછું બણ નાયખું.
હા ના એમ ને એમ ખુલુ. મકાન બની ગયું તો હું એને રાખીને કરવું ભેઠવું. ખોટું હકડાયું સા બધું હહ ખાલુ થઇ જાય. ને બેય કામ થઈ જાય.
અને ઓલો થઈ જાય ને આ તામ આદુથી ઓલો થઈ જાય.
હમ હમ
હમ
બેય એટલે બધું મુકવાય ને તો મોકાય. ઓલો હાવ ન્યા વહી ને વાડીમાં માંડવી. કપા ઉગી મહિના દોઢ મહિના ની થઈ ગી. તો આવી રીતે કેશુ હા.
ફેંકવા તો નહી હો ખફેકવાની વાત નહીં.
તો ભેગી કરવા તો આવે ને જાપે.
હા રાપા ભેગી કરવા નેદવા કે હોય તો આવીશ હું.
નેદી તો નાખું અમે એક ઘર. ઘરના એ નેદ નાખ. હા ઘર ઘરના એ
ઈ તો હારું તો તો ઘરના નેદે તો.
તો
હમ.
આમ ખાવાય નહીં. તેને હમ.
હમ.
એ આતા છે ને બહું હારા છે ને તે સાપ કિરાયા કરતા. ના આતનુ રાખું નહીં.
હા એટલે ઈને માલ જેતી થવા દેતા હસો.
છે.
એના ખેતર માં ખડ નહી થવા દેવાનું આપડે હોતી અયા દવા માડી
પણ એ સારું ને ખડ ન થાવા દે.
એં બોલી કેરી ખળની થવા દેવાની હસ
જે ઓલો હોય તો આપા લઈ લેવાય.
હમ, હમ લેવાઈ ગયું ખરું ખર ને હ સોડ તેલનું ન જોવા મલે તને.
મે વિકેટિંગ છે ને.
હા. મડવી ઘટી ન દેના થોડી ડુંગલી કરી. પણ મેં ના પાડી હું સોમાહ ની ઓલા દિલ ભગત ની ઘેડ કાય
એ કરવાની જરૂર હતી તમારે.
એટલે તું ઘરનું પાણી જ છે બધું છે.
હા, તો કરાઈ નહી થોડીક એવી તો ખાલી બે વીઘા ની
જે એમ સોમાહમાં ખબર છે ને દિલ ભગત ના વા કેવું કીધું.
થડું આવે તો ઈ નફો તમે આમા મલયું હોય
એ આમ કે ચોમાસા ની છે ને વયી જાય. ને જાર વારું પડું હતું ઈ એનું.
હા.
કઈ એમ ન હોય.
ચોમાહાન એ કે નથી કરે હું નારું પછી વા વા રોફ હા,
હા, ઈ સોફાની
પાંચ વિઘા સોખ ખાની દિલ ભગતના ઓલામાં રોપ કરશે ને અહીંયા વીઘો નથી. એમાં રોપ કરવાની કે તે કે તમ એટલે કે રો હું કરું એમાં લઈ કે તમે પારવી ને લઈ લેવા. હું ગમ કે હાર
હમ.
ના કરતા એ
તમારે ન કર નાખાય
કરય એમ ખબર છે કેવું થયું હતું એટલે એમ માતાય પણ એમ કે કઈ નક્કી નહી બે
હા
અત્યારે એમ કે હને
હા એ થઈ જ જાય ને
હા
હા
હમ
પાવાગઢ નાવું અ. ઓલા જાગરણ નીધી જવાનું છે.
ધયું જ.
હશે એલે. આય જ. આવજ સાજ. ળ ઘર બધું ચ થાય.
એ
હા એમાં હું ત લ તર મા અયા દહી હેર કહે ને હું કમું હું જમને. તે મીનવાડા અનેન પાછ આવી.
હમ હાલો.
એ બધા જાયને ઘર ઘર નાને. દ ઓ લઈ જવા બીજા કોઈ નઈ.
હે.
તમે બે માણસ ને ક્યાં થ હોય તો થઇ જાય. હા મ દિક્રમ પીસ જતો તો ખરી.
હલો હે. ક્યા.
જોયું જાય એમ તો ખરું. ચાણું આવે પછી આગું ક્યાંય સસરવાનું નહી.
એવું.
ટાણે ખબર પડે આ વરસાદ ની ને પછી થોડું પછી વરસાદ ન હોય.
હજી તવાર છે સરામણ માં જવાનું હોય ને પણ.
છેે તો તાર બીું હું ઓલું આર.
તારે ને સાંતુ ને બે ને આગુવાની.
અમે તો ભાઈ પાંચ દિવ અઈએ છીએ.
બ કેમ કે તમારે બેને હારુ હારુ ખાવા નુ બનાવવાનું.
હા.
એટલે.
અ પારથી વઈ હોકા.
હોવે.
હા.
તમે બે પાંચ દિવ અગા આવી હો. કે દાડી અલને.
આ દાળી પૂરી થઇ જાય આ દાળિય પૂરી થઇ જ હ. તને અંદાય હે બુધીના ભ.
હમ
ફરવા ફરવા પછી જાર વા રે હે કેચ વાર
હા
હમ.
પછી નેદવાનું કરુંય એટલું ઓષધ હોય ને. એ લાડવા કેસવાના હો.
હા લાડવા હોય પછી.
હમ તો બાજુ પછી ફું કઈ કામ.
કછી કઈ કામ ન હોય.
હમ. હાવ નેવરા હોય કઈ તે કઈ કામ ન હો હોય.
હા ત્યારે બે માં તમે જુ અને બેજો ને એ તને તમને
એ ના પાડતી તી કેવુંઝ ભીના ખાઈએ ફોટા હું રાખવા એ કે પાછા
રોજ રોજ ના હોય ને પાંચ વાગે હુતા હોય ને
કાઈ ખબર નહિ.
હા ઈ બધા હાયરા રહી ને જ્યાં ને
અરે પણ ઈ મને કઈ ખબર નથી ગુજરત આવું હોય તો નવું જગ
એને કેયા ગાવું જવાના હો.
કયા?
જગ્યાએ ન કર અમારે તો પાંચ વરષ છે ને હું ક ના પાડતી હતી. એ કે લાય ને આમાંય ખરજને આમાંય ખરજ બે ભી કર હા તમે કમળ બુજ ન કર તો મળે
નહી તો ઓણ નહી તો પાસે બધા ચેડે પાસે ઉજવવા પડે.